હા કેમ છો.
બિલકુલ અ હું મજામાં છું તમે કેમ છો
હું પણ મજામાં છું આજે આપડે ઘણા દિવસો પછી વાત કરી રહ્યા છે તો બોલો આજે કયા ટો વિષય પર વાત કરીએ જો વિષય વી સજજો કે થોડા ઇન્ટરેસ્ટિંગ હોય.
જો આપડે હું છે ને આજે અ એવું વિચારું છું કે જો મ મહિલાઓ આજકાલ કેટલી બહાર નીકળીને કામ કરે છે તો કાર સ્થળ પર મહિલાઓ માટે કેવો વ્યવહાર હોય છે એના વિશે આજે આપણે વાત કરીશું કારણ કે હવે ધીરે ધીરે અ જોઈએ તો બધા જ ક્ષેત્રોમાં મહિલાઓએ પણ કદમ મૂક્યો છે તો મહિલાઓ સાથે કાર્યક્ષેત્ર પર કેવો વ્યવહાર હોય છે એના વિશે આજે આપણે અ વાતો કરીશું.
હા એ તો તમે સાચું કીધો હવે તો આજે આજના આધુનિક યુગમાં મહિલા એકદમ આગળ વધી રહી છે પોતાનું જે અ ઇન્ડિપેન્ડન્સ વાલુળ જે એમનામાં એક ફિલિંગ હોવી જોઈએ તે બધામાં આપણને દેખાય છે એ લો કો આગળ વધવા માંગે છે અને કામ કરીને પોતાના પૈસા કમાવા માંગે છે. અને કોઈ પણ આમિપેન્ડ નથી હોવાતા કે લાઈક એમ ના ન‌ઈ ફાધર પર એમને ડિપેન્ડ હોવું છે ના એમના કોઈ ફ ફ્યુચરમાં કોઈ હસબન્ડ હ સે એમના પર એમને ડિપેન્ડ હોવું એવું કઈ નથી લોકો હવે પોતાની મહેનત કરીને આગળ વ વધી રહ્યા છે.
બિલકુલ આપણે જોઈએ તો મહિલાઓ માત્ર હવે ઘરે સુધી નહીં પણ હવે જો સમય બદલાઈ ગયો છે તો હવે કેટલાય સ્થાન પર અ મહિલાઓ પહોંચી ગઈ છે જેમ કે જોઈએ તો શિક્ષણના ક્ષેત્રમાં આરોગ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી બિઝનેસ પોલીસ સેવા અ સેનામાં પણ આજકાલ તો જોઈ અને રાજકારણમાં પણ બધી જ જગ્યાએ મહિલાઓ એ પોતાનું સારો સ્થાન બનાવી દીધું છે તો આ બધી જ જગ્યાએ વ્યક્તિ પોતાના કૌશલ અને જ્ઞાન સાથે મહેનત કરીને એ આગળ વધી છે તો પણ કેટલી જગ્યાએ આપણે જોઈએ તો મહિલાઓ સાથે ભેદભાવ આજે પણ થઈ રહ્યો છે. અમ જોઈએ મહિલાઓએ કેટલી મતલબ પોતાની જિમ્મેદારીઓ નિભાવતા નિભાવતા પણ એને આ બધી જ જગ્યાએ પોતાના મતલબ સ્થાન મેળવ્યું છે બહુ જ મહેનત કરીને મેળવ્યું છે. તો આવા કેટલાય કાર્યસ્થળ પર મહિલાઓની હાજરી આજે આપણે મોટા હમ. ભાગમાં જોવાવામાં મળે છે કે મોટા ભાગમાં મહિલાઓ બધા ક્ષેત્રમાં આવી ચુકી છે તો એ લોકો કેવી રીતે એમના સાથે વર્તન થાય છે તો આપણે જોઈ શકીએ કે આજે પણ કેટલા બધા એવા મોટા ભેદભાવો છે જે મહિલાઓ સાથે થયા જ છે.
હા એ તો તમે સાચું કીધું કે ભેદભાવો તો થાય જ છે અને અમે જો હમણાં રીસેન્ટલી આપણે જોયું હશે કે જે જે એક પોઈન્ટ છે કે અમને પિરિયડ્સ લીવ આપો કે અમારે જે અ આખા મહિનામાં અમને એટલીસ્ટ બે થી ત્રણ પીરિયડસ લીવ આપો કે અમને જે એ ટાઈમ પર અમે ઓફિસ નહી આવી શકીએ અને એજ ટાઈમ પર મર્દ લોકો એમ કહે છે કે એમાં શું થઈ ગયું પીરિયડ તો છે પણ એ લોકો એ જે પેન છે એનાથી ગુજરી શકતા નથી તો એ લોકોને કઈ ખબર પ પડે પેલા તે લોકોને કઈ ખબર પડે નહી કે એમાં શું છે શું નહી તો આ એક ો આમ ક ને કક મુદ્દો છે કે આપણને પીરિયડ લીવ આપવી જોઈએ અને ઘણી બધી કન્ટ્રી છે ડેવલપ કન્ટ્રી છે જેમકે ચાઈના જાપાન એમાં જે જે છોકરીઓ એટલે જે ઓફિસમાં ગર્લ્સ કામ કરે છે. એમના માટે પીરિયડ લીવ આપવામાં આવે છે. એટલીસ્ટ બે દિવસ મહિનામાં બે દિવસ તમે પીરિયડ લીવ લઈ શકો છો અને આરામ કરી શકો છો જેમ કે હવે જો આપણા જે જે બોય લોકો છે જે મેન લોકો છે તે લોકોમાં ખાલી એક જ હોર્મોન્સ હોય છે ને એ લોકો એક જ ફેસથી ગુજરે છે તે આપણા જે અ ફિમેલની બોડીમાં એવું નહીં હોતું ફિમેલની બોડીમાં ટોટલ ચાર ફેસો હોય છે એટલે ચાર હોર્મોન્સ હોય છે તેના માટે એ લોકોએ આખું એ લોકોની પ્રોડક્ટિવિટી લેવલ જે હોય છે કામ કરવાની તે પણ ઉપર નીચે થઈ શકે છે હવે જેમ કે કોઈ લેડીઝ પીરિયડ્સમાં હોય અને એ કામ કરે તો એ એટલું પરફેક્શનથી કામ નથી કરી શકતી કે જે એના જે સારા ફેઝમાં એ કામ કરી શકતી હોય તો આપણેે એની રિસ્પેક્ટ કરીને એને એટલીસ્ટ એક થી બે દિવસની પીરિયડ લી આપવી જોઈએ.
આ તો બિલકુલ સારા વિચાર તમે રજૂ કર્યા છે એની સાથે સાથે આપણેે એવું કહીએ કે મહિલાઓ જારે કામ પર પાછી લટે છે એક જયારે એને હમ ડિલવરી થાય છે એ બાળકને જન્મ આપે છે એના પછી જારે પાછી એના કાર્ય પર લટે છે તો એના માટે પણ એવું કેહે છે કે એને જે જે પ્રેગનેન્સી લીવ આપે છે ને કે એ લીવ પછી એને બાળકની જિમ્મેદારી સાથે ફરીથી કામ પર લટે છે તો ત્યારે પણ એના કરિયર ને લઈને પણ બહુ બધા સવાલો ઉઠે છે કારણ કે એને છ સાત આઠ માસની વચમાં ગેપ પછી ફરીથી કામ પર આવે છે તો એના કામ કરવાની જે ક્ષમતા હોય છે એમાં પણ થોડો આપણને જોવા મળે છે એ પણ એના કરિયરમાં બહ જ મોટો બદલાવ લાવી શકેાવે છે. જો હુંવ ઉદાહરણ આપું છું કે હું પણ પેલા જોબ કરતી હતી પછી પછ મારા એક બાબો થયો એના પછી મારી જોબમાં બહ જ વચમાં ગેપ આવી ગયો કારણ કે એની સાર સંભાળ મારે જ કરવાની હતી બાળકનો ઉછેર કરવાની જીમેદારી મારાઉપર તો મે બે થી ત્રણ વર્ષ મારા પીયરમા ગેપ લીધો અદી એ ગેપ અ પછી હું જયારે ફરીથી મારા કામ પહોચી ત્યારે એવું થયું કે બહુ બધા એવા ચેન્જીસ આવી ગયા કારણ કે સમય બદલાવતો રહે છે ટેકનોલોજી ચેન્જ થાય છે તો ફરીથી એ બધી વસ્તુઓનીમાં આપણને આગળ થવા માટે થોડો સમય તો લાગે જ છે તો એવું છે કે સમાજને પણ એવી રીતે બધી જ આ હું માત્ર મારી જ ના ઉદાહરણ નથી આપતી બધા સ્ત્રીઓનું ઉદાહરણ આપું છું કે જયારે કે આવા ગેપ પછી ફરીથી કામ પર લોટે તો એવી એવા એટલા સન્માન સાથે અને એવી જ રીતે તે એને એવું કરવું જોઈએ
હા એ તો તમે સાચું કીધું કે અ અજે પ્રગનેટ તે પછી લીયુઝની છે જવાબદાર અ તે આપણે એને સન્માન સાથે સ્વીકારવું જોઈએ તે કારણ કે પ્રેગ્ન્સી પછી બહુ જ બધા ચેન્જીસ આવે આવે તો આપણા બોડીમાં મે બી આપણા બોડી એકદમ હેવી થઈ જાય છે એકદમ આમ ફ્લપી જેવી થઈ જાય છે તો એનું પણ આપડે થોડું ધ્યાન રાખવું જોઈએ
બિલકુલ સાચું કહો છો આ લોકોની માનસિકતા બદલવી બહુ જ જરૂરી છે કે લોકોની વિચારધારામાં અ સમાજમાં બદલાવ લાવો બહુ જ જરૂરી છે કે હા આપણે એક એક સાઈડ તો એવું કહીએ છીએ કે સ્ત્રી પુરુષ બધા એક જેવા છે પણ જયારે પુરુષના જીવનમાં જયારે કોઈ પણ મોટો બદલાવ તો આવે છે એ તો સમાજ બહુ જલ્દી સ્વીકાર લે છે પણ જયારે સ્ત્રી ના જીવનમાં એવા કોઈ બદલાઓ આવે છે તો એને સ્વીકારવામાં બહુ જ મોટો મતલબ એને યોગદાન એને બલિદાન આપવું પડે છે આમ જ જ્યારે સ્ત્રી કોઈ પણ બાળકને જન્મ આપે છે એના પછી એને ફરીથી કરિયર શરૂઆત કરવામાં પણ બહુ જ અ મુઉ એ અનુભવ કરવો પડે છે કારણ કે આજકાલ જો બધા જોવે છે કે તમે ગેપ લીધો તો કેમ લીધો જ્યારે કે એની અનુકૂળ પરિસ્તિ કોઈ નથી જોતું કે એને કઈ બાબત ના લીધે ગેપ લીધો હશે તો એના કરિયર માં આ બધું બહુ પ્રભાવ કરે છે
હા એ તો તમે સાચું કીધું અને આપણે જોયું હશે કે પ્રેગ્નેન્સી પછી તરત જ જે મહિલા છે તે પો પોસ્ટમોર્ટમ ડિપ્રેશનમાં જાય છે પણ લોકો એને નોર્મલાઈઝ કરે છે કે એમાં શું થઈ ગયું બધા જ આ આ બધી વસ્તુમાં થી નીકળ્યા છે તમે કઈ નવા નથી અને એજ સમય પર અગર જો કોઈ પૂર પ્રુરુસ કઈ બે ઘરનુંહુ કામ કરતો હોય તો લોકો એની વાવા વાવા કરે છે જે આમ એકદમ જ આમ કે ને કે એકદમ બહુ નીચી થિંકિંગ થઈ ગઈ છે આ
બિલકુલ તમે સાચી બો છો એ જ હું કહું છું કે સ્ત્રીનોો જે ભોગ છે જો સ્ત્રી જે કામ કરે છે એને એટલું મહત્વ નક્કી આપે આપતા પણ જો આવા ભેદભાવ નહીં કરવા જોઈએ કારણ કે આ ભેદભાવ જ તો વિકાસ ની સામે એકદમ અ વિકાસ નથી થતો એનાથી વિકાસ રોકાઈ જાય છે એના કારણે તો આપણે જો જે સમાજમાં આપણે જીવી રહ્યા છીએ એ સમાજમાં આવ આવતો લિંગ ના આધાર પર કોઈ પણ ભેદભાવ નહીં હોવો જોઈએ અને બધાની મહેનત અને કામની ક્ષમતા જોઈ ને એને આગળ વધારવો જોઈએ અને જે જીવનમાં બસ સ્ત્રી ના જીવનમાં જે વિશેષ ભેદ આવે છે જે વિશેષ આવા મોટા પડકારો આવે છે કે ભલે અ મા બનવુ માતા બનતી હોય કે એના જીવનમાં જે પીરિયડ્ની જે હોય છે એ બંને સમસ્યાને સ્વીકાર કરીને પછી એને પણ અ બરાબર આગળ વધવાનો અવસર આપવો જોઈએ
હા એ તો તમે એકદમ સાચું કહ્યું તો અંતમાં તો એટલું જ કહી શકાય કે વ્યવઆ વ્યવસિકતા શિસ્ત અને આત્મવિશ્વાસ અને અ સન્માન પૂર્ણ વર્તન પણ આપણે કોઈ પણ મહિલાને કાર્યસ્તર પર કેને કે સફળ અને વિશ્વાસનીય બનાવે છે આ સિદ્ધાંતો માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ દરેક કર્મચારી માટે સન્માન રીતે મહત્વપૂર્ણ છે. આપણે અગર અગર જો આપણે ફસ્ટ ડે ઓફિસમાં જોઈન આપણનેઈમિસિસ્પેક્ટ કરે કા તો આપણું મજાક ઉડાવે તો આપણને બીજા દિવસ ઓફિસ માં જવાનું મન નહી થાય, તો એટલે આપે લોકો સાથે સરખી રીતે રહેવું, ડિસિપ્લનમાં રહેવું એ ખૂબ જરૂરી બની ગયું છે.
બિલકુલ સાચું કો છો તમે આ વિશે ચર્ચા કરીને બહુ જ સારું લાગ્યું અને ફરી કોઈ આવા વિષય પર આપણે જરૂર થી ચર્ચા કરીશું, અને જો લોકોમાં જાગૃતતા લાવવી પણ બહુ જરૂરી છે, એટલે કાર્યસ્થળ પર તો મહિલાઓને સમાન નો એકદમ અધિકાર છે, એલે બધાને સન્માનથી જ મહિલાને સ્વીકારવું જોઈએ, કાર્યસ્થળ પર આવું વિચારું છું ચાલો આપડે ફરી બનીશું. જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ